હા શું મારો અવાજ તમને આવી રહ્યો છે.
હા આવે છે તમને મારો આવે છે.
હા આવે છે કેમ છો
મજામાં તમે
હા બસ મજા તો કઈ આપડે કેવું કે ખેતી ના આગર ના સમય આપને મુશકેલી પડતી હતી પણ અત્યારના આધુનિક સમયગાળમાં કેવું ટેકનોલોજી આવવાના કારણે ઘણી બધી મુશ્કેલીઓ હલ થઈ ગઈ છે તે બાબતે થોડી ઘણી ચર્ચા આપણે કરી કાઢીએ.
હા કઈ નઈ બોલો ન શું કેવા માંગે છો.
કઈ નઈ આપણે જોયએને અગાઉના સમયમાં આપણે જોય તેજ ખેતી ના કેવું કે યોગ્ય આપણને સાધન જોવા મળતા ન હતા ખેતી કરવા માટે તો ખેડૂતોને હાલાકીનો સામનો કરવો પડતો હતો ખેડૂતોને કેવું કે ખેતર ખેડવા માટે પણ આપણને બળદ છે બલિયા છે ગાય છે એ લોકો આવા માટે પશુઓ નો ઉપયોગ કરતા હતા ખેતર ખેડવા માટે તો તેથી એ લોકોને પણ કેવું કે જે લોકો પાસે એવો પશુ ન હોય તો તે લોકોને કેવું કે ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. સમય ખેતર ખેડી શકતા ન હતા અને કેવું કે તર ના ખેડા ખેડાતા હોવાથી યોગ્ય સમયે જે પાક લેવો જોઈએ તે લઈ શક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. તે બાબતે તમારે શુંખ
હાલો
તો તે બાબતે તમારે શું કેવું છે.
અને એ બાબતે મારું એજ કહેવાનું છે કે આમ થોડીક ટેકનોલોજીને કારણે આપણને ખેતી કરવામાં આવી સહેલાઈ પડે છે હવે કારણ કે પેલા આપડે એમ લોકો તે કારણે મુશ્કેલી થોડી બધી પડતી હતી. હવે એ થોડુંક ટેકનોલોજીને કારણે આપણને થોડીક સહેલાઈ પડે છે. અને આપડે એમ સારી રીતે પાકને પકડી શકે છે એમ એ પેલા કરતા થોડું સારું છે. અને એમ પેલાના લોકો છે ને એમ ફિટ રહેતા હતા પણ હવે ના લોકો જે થોડાક નબળા અને પાક મેળવી શકે એ રીતે મહેનત નેવ કરે છે બસ એજ કેવું છે.
આપણે જોઈશે તે મુજબ કે અગાઉ ના સારો લોકો પોતાના હા થી કામ કરતા પોતાના શરીર ને પણ એકદમ મજબૂત રાખતા તો ત્યારે લો પણ આપણને ખુબ મજબૂત જોવા મળતા હતા પરંતુ આપડે જોઈશ ટેકનોલોજી આવી જવાના હોવાના કારણે આપણને ઘણા બધા લોકો ના શરીર પણ એકદમ નબળા પડતા આપડે જોવા મળી રહ્યા છે કારણ કે જો આપડે શરીર ને એ લોકો હલનચલન આપડા ગણ સમયમાં કરતા હતા પરંતુ આધુનિક ટેકનોલોજી ના સમયગાળા દરમિયાન લોકો પોતાનું ખેતી પણ એ બધી ટેકનોલોજી આવે છે કે એ લોકો ઓટોમેટિક જ એ ટેકનોલોજી છે ઓટોમેટિક આપડે રોપાઈ જતું હોય છે. ખેતર ખેડાઈ જતું હોય છે તો લોકો કેમ કે પોતાના શરીર નું હલન ચલન કરતા જ નથી. ન હલન ચલન કર એ લોકોને શરીર જકડાઈ જતું હશે અત્યારે તો નહી પણ લોકોને પાછળ જતા એ લોકોના ઘડપણ માં એ લોકોને ખુબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે તો આપડે હમ
હા કે લોકો આપડેમ બેસી બેસીને હવે કામ કરે છે ને એટલે એમનું હલન ચલન તો થતું જ નથી તમે કેય તેમ અને આપડે જો થોડું થોડું કામ સેને એમ નથી કેતા કે તમે ટ્રેક્ટરથી જ બધું વાહનથી જ અને અલગ અલગ સાધન થી રોપો ભાત વગેરે ડાંગર વગેરે પણ આપડે જરીક થોડુંક સ ખુ આમ પોતે કરીએે ને તો સારું રહેશે કેમ કે આપડે ફિટ રેશું અને સારું રશે ટેકનોલોજી એ હિસાબે ચાલશું ને તો આપણને નુકસાન તો થવાનું જ છે એ માટે આપડે એમ થોડું વિચારીને પોતે કરે તેટલું સારું રહેશે એના માટે એમ થોડું આપડે એમ વિચારીને પાક પકવવો જોઈએ કે હા કે આપ રીતે આપડે કરી શકીએ બધું અને ખેતરોમાં બધી સારી એમ ખેત અત્યારે એમાં બધું ટ્રેક્ટરથી જ બધું થાય છે હતો બેસી બેસી આપડે કરતા હોઈએ છે થોડું પોતે પણ આપડે વિચારીને કરવું જોઈએ છે એ જ કહેવા માગું છું મેં
હા તમારી વાત એકદમ બરોબર છે આપણે જાતે પણ થોડું ઘણું કામ તો કરવું જ જોઈએ જો આપણે એવુ બેસી આપડે બેસી રહ આપડે બેસી જ રહી જશું કેમ કે અગાડી આપડે જઈ શકશું નહી પણ અત્યારના એ લોકોને એ કેવું છે કે આ ટેકનોલોજી આવી ગઈ છે એટલે બોલ બો સારું થઈ ગયું છે પણ જો આપડે ટેકનોલોજી નો વધુ ઉપયોગ કરીએ તો સારું પણ છે અને ખરાબ પણ છે બે વસ્તુ છે તો તેનો આપડે યોગ્ય પેલો કેવુંક કે ઉપયોગ કરવો એ આપડા હાથમાં છે
હા
કે અગાઉના સમયમાં આપડે કેવું કે બિયારણ પણ આપણને યોગ્ય મળી રહેતા ન હતા
હા હવે બિયારણ પણ મળી રહે છે એટલે આપણને પાક પકવામાં સારું પડે છે અને આપડે સારી રીતે એમ પેલું પાક એમણે તો ચોમાસું નું સીઝન છે એલે લોકો કાગડી દૂધી વગેરે કરતા હશે હે એમાં આમ સારી રીતે કરતા છે પણ લોકો હવે મશીન દ્વારા એ પણ કરે છે દવાનો છિડકાવ કરે છે મશી દ્વારા પેલા આમ થોડું થી આમ તેમ કરતા હતા મશીન દ્વારા બધું કરવામાં આવે છે અને ટ્રેક્ટરો દ્વારા છાણીયા ખાતરને વેરવા પણ આવે છે સાણીઓ ખાતા ને સીધી રીતે વેરવું જોઈએ ને તે હાથી વેરીએ તો આપડે સારું પડે. કે બધા બધા પેલુંને મળી શકે માપનું પછી વધારે પડટુ મળી જાય તો તે મરવાનું પેલું ઉપર આવી જાય છે એ એ માટે આમ થોડું ટેકનોલોજીએ હિસાબે નથી ચાલુ ન ના ચાલુ જોઈએ છે.
હા તમારી વાત એકદમ બરોબર છે તો કેવ કે અગા સમયમાં કેવુ કે લોકો ખાતર તરીકે પણ છાણીયો ખાતર નો ઉપયોગ કરતા હતા. છાણીયા ખાતરનો ઉપયોગ કરતા હોવાથી એ લોકોને કેવું કે જો રાસાયણિક ખાતર આવતું ન હતું કેમિકલને કોઈ ઈસ્યુ નતો. પરંતુ અત્યારના સમયમાં આપણે જોઈએ તે મુજબ બધા ખાતરોમાં આપણને કેમિકલ જોવા મળે છે. બજારમાં આપણને ઘણા બધા પ્રકારના ખેત ખાતર આપણને જોવા મળે છે જેમ કે યુરિયા છે સલ્ફેડ છે. એમ કે બધા ખાતરો જોવા મળશે આપણે જોય છે પણ અત્યારના વિસ્તાર માં આપણને કેવું કે પેલા પણ આપણને જો દવાઓ પણ ઘણી બધી મળતી હોય છે રાસાયણિક દવાઓ નો છંટકાવ પણ લોકો વધારે કરતા હોય છે. તો એ છંટકાવો આપડણે કરવો જોઈએ નહી કારણ કે લોકો અત્યારે એટલા બધા ટેનોલોજીમાં આગળ વધી ગયા છે કે તે લોકોને યોગ્ય સમય કરતા વેલો પાક જોઈએ છે તો એ લોકો એવી બધી દવા વાપરે છે કે એ લોકો તેમનું ફળ તેમનો પાક ઝડપથી વધી જાય. ઝડપથી ઝડપી એ લોકો ઉત્પાદન કરી લે. તો તેવા બધી દવાઓ નો છટકાવ લોકો વધારે પણતો કરી છે. તો એવું કરવું જોઈએ નહી. તો
મેં એજ કેવા માંગુ છુ. એ લોકો એ કેમ એવું કર વધારે પૈસા પૈસા આવે એમ- પણ એ એ લોકો વિચારવું ના જોઈએ અને એ લોકો છે ને એક મહિનામાં જે પાક આવતા હોય ને, એક મહિનામાં જે પાક પાકતો હોય ને, એ પાકને દવા કરીને બે વાર પકાવે છે એક મહિનામાં. એ એક થોડું પેલું છે. એટલાય ટેકનોલોજીમાં ઘુસી ગયા છે ને કે કઈ એનો નિકલ જ નથી. હવે એ લોકો ને ટેકનોલોજી માંથી કાઢવા માટે આપણે એને કઈ ને કંઈક કરવું પડે. કારણ કે લોકોને રાસાયણિક ખોરાક મલતો ખોરાક મળતો થઈ ગયો છે હવે. એટલે બધું મિલાવટ થઈ ગેલી એટલે થોડુંક પ્રોબ્લેમ પડે એમ. એ માટે આમ થોડુંક માનવું જોઈએ કે હ ટેકનોલજી નહીં ચાલવું જોઈએ, અને એ દવાનો ઉપયોગ કરવો નહી જોઈએ. કારણ કે સારી રીતે આપડે સારો પેલું કરશું સારો પેલું ખાતર ને એવું તો સારા પાક રહેેશે. ક્વા માંગું છું મેં.
હા તમારા વાત એકદમ બરોબર છે. અગરસામાં આપણે જોતા હતા કે અગારસમાં આપણને ખાતરતુ નો રાસાયણિક દવાથી એકદમ શુદ્ધ એકદમ તાજો ને તર તાજા આપણને પાક મળી રહેતો હતો, અને ખોરાક પણ આપે મળી રહેતો હતો. તો કોઈ એવું કેમિકલ નું કોઈ બીમારીનું સાવ ન હતું, પણ અત્યારે કે હાલ ટેકનોલોજી ના સમયમાં ક વધારે પતા દવાના છંકાવ ના કારણે આપણને કે કે ઘણી બધી અ રસાયણિક દવાવાળું રાસાયણિક દવા, રાસાયણિક ખાતરવાળું, એવું બધું રાસાયણિક ખાતર વાળું ખોરાક મલે છે. તો ખોરાક ખાવાથી આપણને શરીર નાા સ્વાસ્થ્યને પણ આપણને ઘની બધી બીમારી થવાનો પણ આપણને ભય રહેતો હોય છે. તો આ બાબતે કેવું કે રાસ રસાયનિક ખતર નો ઉપયોગ આપડે ઓછો કરવો જોઈએ આપણે દ્વારા આપડે રજૂઆત કરવી જોઈએ કે તોને વધુ રાસાયણિક ખાતર કરતા ઓછામાં ઓછા છાણીયો ખાતર અથવા કેવું કે ઓર્ગેનિક ખાતર તેવુ આળસયુ ખાતર છે. છાણીયું ખતર છે. એ બધા ખતરો આપડણે વદુ ઉપયોગ કરે તો આપને આપણા પાક ને પણ સારું થાય અને આપણા સ્વાસ્થ્ય માટે પણ આપણે જે ખોરાક લઈએ તો આપણે સ્વાસ્થ્ય માટે પણ આપણને સારું પડે તો તેથી કરીને આપણે સરકારશ્રી દ્વારા સરપંચ દ્વારા આપણે જિલ્લા પંચાયત અથવાતાલુકા પંચાયત માં આપણે રજૂઆત કરવી જોઈએ કે આ બધા ખે ખાતર નો ઉપયોગ કરવો જોઈએ. અને રાસાયણિક ખાતર ન જેમ બને તેમ ઓછામાં ઉપયોગ કરવો જોઈએ તો જેમ આપણે ઉપયોગ કરશો તો તે આપણા સ્વાસ્થ્ય માટે આપણને જ સારું હ છે અને આપણા પાક માટે પણ સારુંય છે તો તે બાબતે તમારે શું કેવું છે
હ મેં એજ કહેવા માંગુ છું આપડે જો મિલાવટ વાળું ખાતર યુઝ કરશું તો આપણને નુકસાન થવાનું છે, પણ કેમ કે આપણેે એ બધું શાકભાજી વગેરે માં મિલાવટ કરીને લોકો આપણને આપતા હોય છે. ને આપડે એટલો પાક કરી નહી શકતા કે આપડે બધી જ વસ્તુ તું નથી કરી શકતા કે આપણે કે આપણે ખવાય આપડે થોડી ઘણી વસ્તુ ટામેટા વગેરે ઘરે કરી શકીએ છીએ અને બીજો તો બધા બાર નો મિલાવટ વાળો જે પાક હોય છે. તે માટે મેં એ કવા માંગુ છે મિલાવટો આરો પાક હશે તો આપ આપડી તબિયત સારી ના હશે આપડે કમજોર થતા જશું. અને જો આપડે એમ સારા આપણે ઘરનો પાક હશે તો આપણે ફિટ રહેશું. આપડા એમ હાડકા પોચા ન થશે ને સારા રહેશે. અને આપણને ઘણી બધી તબલીફોથી દૂર કરશે. ઘરનું ખોરાક ખાશું એટલું દૂર કરશે આપડે સાણી ખાતર યુઝ વધારે માત્રામાં કરવાનો પ નનું ખાતતર નાખવું નહીિ કારણ કે તેના કારણે આપણને નુકસાન વધારે પડતું થાય છે
હ
અને જેમ બને તેમ સારો સારો પાક આપડણે ઘરે કરી શકીએ છીએ બહાર કરતા અને બહારનો વધારેો પડ પાક મિલાવડ વાર જ છે છે આપડે કોઈ કોઈ લોકો સારો પાકા વેચે છે માર્કેટમાં તો માર્કેટમાં પણ આપણને ઇન્જેક્શન મારીને પાક ને પકડી દે છે કારણ કે થોડો કાચો માલ હોય ને તેને જેક્શનને એ વધારે પટો ચાલે છે માર્કેટમાં એને આપડે રોકવું જોઈએ છે થોડુંક એટલે એટલા લોકો ટેકનોલોજી હિસાબે ચાલલા ગયા છે ને કે એનો કોઈ નિકાલ જ નથી
હ તમારી વાત એકદમ બરોબર છે લોકો ટેકનોલોજી અને ટેકનોલોજી માં એટલા બધા પૂછી ગયા છે કે લોકો શું સારું છે ને શું ખરાબ એ બધું ધન રાખ નથી આપણે જોઈ એ મુજબ કે અગાઉના સમયમાં કે લોકો હાથથી આપડણે ખેતી કરતા ઓર્ગેનિક ખાતર વાપરતા ઓર્ગેનિક છા ખતર ને એવું બધું વાપરતા હતા તેથી આપણને કેવું કે કોઈ પણ જાની મુશ્કેલીઓનો સામનો કરવાવો પડતો નતો માનું કે એ બધું ખેતી કરવા માટે સાધનો ની અછત હતી પણ્યાં સાધનો ની અછત હોવા છ પણ એ લોકો એવું કે સારો ગણ એ લોકો પાક તે સમય લઈ લેતા હતા પણ પરંતુ અત્યારે નથી મેં ક કે ટેકનોલોજી વા કારણે લોકો ભાગતો લે છે લોકોને આસાની તો પડે છે પણુ જેટલી ટેકનોલોજી આવડે છે તેટલે માનવમાં તે જ ખરાબ એવું મ લાગી રહ્યું છે કારણ કે લોકો કે બેસી બેસીને ખેતી કરે છે પોતાનું શરીર બગાડે છે. અને વધુ પડતા રાસાયણ ખતર નો રાસાયણિક દવા ન જેવી રાસાયણિક બધી વસ્તુ નો ઉપયોગ કરે છે તો એ બધું લોકો ના માનવને પણ નુકસાન છે અને પાક ને પણ નુકસાન છે સાથે સાથે લોકો માનવી ના સ્વાસ્થ્ય ને પણ નુકસાન છે તો મારું માનવું છે કે બધા નુકસાન કરવા કરતા આપણે પણ કેવું કે ઓર્ગેનિક વસ્તુ આપણે ઊંઘાડીયએ તો આપણને કેું કે આપણને સારું અત્યારના સમયમાં આપણને જો અગાઉ ના સમય આપણને કેવું કે સારી અને સારી ગુણવત્ વસ્તુ બધી મળી રહેતી હતી. પરંતુ અત્યારે આપડે જોઈએ તો ખુબ મિલાટી વાળું વસ્તુ બધું મળી રહે છે શાકભાજી છે. ખેતીમાં પણ આપ ઘણી બધી નકલી અત્યારે તો ટેકનોલોજી એટલી બધી આગળ વધી ગઈ. નકલી શાકપાતી પણ આપણને મળતી જોવા મળી રહ્યા છે.
હા અને પેલા હા એજ મેં કેવા માંગુ છું લોકો છે ને હવે. પહેલાથી પૈસા કમાવા માંગે છે ટેકનોલોજી ના હિસાબે સહેલાઈથી પૈસા મળી રહે એ માટે એ લોકો રાસાયણિક વસ્તુનો ઉપયોગ કરે છે. અને હવે બજારમાં ચોખા પણ ડુપ્લિકેટ આવતા દેખાય છે. એ થોડુંક પેલું કંટ્રોલોમાં વગેરે પેલું સરકારી હોય ને આપે ને એમાં સરકારીમાં એ ડુપ્લિકેટ જોવા મળે છે. ઘણી જગ્યાએ વસ્તુ પકડાવ પણ છે પણ હજુ પણ ચાલે છે એ. સારી રીતે પ સેલારી પૈસા કમાવા માટે એવું લોકો એવું કરે છે બધું. એનેરે અટકાવવું પડે છે કેમ કે. એના લીધે લોકોને ઘણી બધી પ્રોબ્લેમ થાય છે કારણ કે પ્લાસ્ટ. ક ના ચોખા આવે છે અને તે ના કારણે બધું વધારે પડતું નુકસાન થાય છે. એ બધું કેમિકલોથી જ બનેલા હોય છે ચોખા એના કારણે બધું વધારે પડી તકલીફ પડે છે અને બધું રાસાયણને કારણે લોકો ગમે તે એવા પૈસા કમાવા માટે ગમે તે કરી નાખે છે. હા એજ ક્યા મામાંગું છું મેં.
હા.